જે શ્યાંમ કેમ છો? તો આજે આપડે આજનો આપડો ટોપિક છે કે આપડે ફિલ્મો જોવી જોઈએ કે પુસ્તકો વાંચવા જોઈએ. તો મારું માનવુ એવું છે કે આજના સમય માં મનોરંજન અને જ્ઞાન માટે બ અ બંને વસ્તુ જરૂરી છે આપણે ફિલ્મો પણ જોવી જોઈએ અને પુસ્તકો પણ વાંચવા જોઈએ. તો આપણે સૌ પ્રથમ ફિલ્મો વિશે વાત કરીએ તો ફિલ્મમાં કેવું હોય કે વાર્તા હોય, સંગીત હોય અભિનય હોય, દ્રશ્ય હોય ઘણી બધી વસ્તુ હોય અને આ વસ્ આ બધી વસ્તુ આપણને લોકો બે થી ત્રણ કલાકમાં સમજાવી દે છે, તો તમારું શું કેવું છે આ બાબતે?
હા ફિલ્મ જોવાનું મને પણ બહુ ગમે છે. અને એક મનોરંજનનું એક ખુબ જ સારું માધ્યમ છે. એટલે ફિલ્મોમાં આપણે જોઈએ છીએ. તો બધું પિક્ચર જે આવ એ એનું જે મ્યુઝિક હોય એનો જે અવાજ હોય એ અને એ અભિનય એનું જે એક્ટિંગ હોય છે એ બધું છે ને એ આપણને સરળતાથી આપણે સમજી જઈએ છીએ. અને એ પણ એ આપણને જોઈએ છે કે પિક્ચર માં આપણને કેવું કોમેડી પણ આવે છે. અને આપણને ઘણી વખત રડવું પણ આવે છે. એટલે એમાં આપણેે કેવું કે અલગ અલગ બધી ફિલિંગ્સ પણ આપણને ત્યાં ને ત્યાં જ આવી જાય છે. તો ફિલ્મ જોવાનો એક ફાયદો એવો છે. કે આપણે અ ઘણી બધી માહિતી આપણને મળી શકે છે. કે ઘણી વખત કેવું અલગ અલગ ફિલ્મ કેવું હોય છે, તો કઈક સામાજિક હોય છે, ઘણી વખત આપણને ઇતિહાસ વિશે હોય છે. ક્યારેક આપણે વિજ્ઞાન વિશે પણ હોય છે. ઘણી પિક્ચરો કેવા હોય છે, કે રમત ગમત ઉપર હોય છે. અ સમાજ સંબંધિત હોય છે, આ ઘણી વખત આપણા દેશ પ્રેમ ના નીભ ફિલ્મો હોય છે. તો આપણને મનોરંજન, અને એની સાથે આપણને બધું શીખ શીખવાની પણ આપણને ઘણીવાર તક મળે
હા તમારી વાત સાચી છે. ફિલ્મ જોવાથી અ જોવાનો સૌથી મોટો ફાયદો એ છે ક કે આપણે સરળતાથી સમજી શકીએ છીએ, અને ફિલ્મો સ બધાને ગમે છે, નાના બાળકોથી લઈને વૃદ્ધ લો કો સુધી અને બધા જ આ ફિલ્મોની મજા માણે છે, ફિલ્મમાં કેવું હોય કે ઘણી બધી પ્રક કારની હોય છે, કોમેડી ફિલ્મ હોય છે, હોરર ફિલ્મ હોય છે. અ પછી એમાં અને ઘણી બધી ફિલ્મોમાં આપણને કેવું કે નવી નવી જગ્યાઓ વિશે જાણવા મળે છે, નવી નવી સંસ્કૃતિઓ, અને નવા વિચારો સાથ થે પણ ઘણી ફિલ્મો આપણને જોવાની મજા આવે છે. ત અ ને અ અને એ ઘણી બધી ફિલ્મોથી આપણને સ હકારાત્મક અ અ વિચારો પણ અ વિચાર અ અ સકારાત્મક વિચાર પણ આપણને મળે છે, અને આપણું જીવન પણ બદલી શકાય, બદલી જાય છે, ઘણી બધી ફિલ્મના અ આપણે વલણના પ્રેમના પ્રેણથી તમારું શું કેવું છે?
હા સાચી વાત છે, બિલકુલ હા આપણને ઘણી બધી એમાંથી આપણને જાણવાનું મળે છે. અને આપણું ક્યારેક કેવું થાય છે કે આપણે પોઝિટિવ વિચાર વાળા બની જાય છે, પણ ઘણી વખત આપ પણને એવું થાય છે, કે ફિલ્મ જોવાના થોડાક ક્યારેક ગેરફાયદા એ હોય છે. જો એનાથી આપણે વધુ સમય સુધી સ્ક્રીન ઉપર જો જોઈએ તો આપણી આંખો ખરાબ થાય. અને ફિલ્મ જોવામાં એટલા બધા આપણે વ્યસ્ત થઈ જાય. તો પછી હમ્મ, આપડે આપડા બીજા કર્યા હોય, ઈ આપણા અટકીક જાય છે. તો તો આપણે એમાં પણ આપણે મર્યાદા રાખીએ તો સારી વાત છે. એમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓ છે એને વધારે ફિલ્મો જોવા ન દેવી જોઈએ. કારણ કે એ લોકો શું પછી અભ્યાસમાં ધ્યાન ન આપી શકે. અટલે એને આપણે કેવું? મર્યાદિત પ્રમાણમાં ફિલ્મો જોવે તો વધારે સારું.
તમારી વાત સાચી છે, આપડે ફિલ્મ ને એ બધું મર્યાદિત સમય માટે જ જોવું જોઈએ, એનાથી વધારે આપણે જોઈએ તો આપડે અહ સ્વસ્થ થ્યમાં અસર આવે છે, ઊંઘમાં ઘટાડો થાય છે, આપણો સમય બગડે છે, જેવી સમસ્યાઓ થાય છે. તો આપડે કેવુ કે જેમ ફિલ્મ જોવાથી આપણને મનોરંજન થાય છે તો આપણે પુસ્તકો પણ વાંચવી જોઈએ. કારણ કે પુસ્તક એ જ્ઞાનનો ભંડાર છે એમ કહેવામાં આવે છે. પુસ્તકો આપણે વાંચ ચીએ, તો એમાંથી પણ આપણને નવી અહ માહિતી મળે છે, નવા વિચારો આવે છે. અને જીવનમાં આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ, અને શીખીએ પણ છે નવી વસ્તુ. પુસ્તકો વાંચવાથી માત્ર આપણને માહિતી જ નહીં પણ આપણી વિચારશક્તિ પણ વધે છે. અને પુસ્તકો વાંચવાનો સૌથી ફાયદો એ છે, કે એ આપણી કાલ્પ લ્પનિક વિચારશક્તિ છે, એને પણ વધારે છે.
હા સાચી વાત છે. એનાથી પુસ્તકો વાંચીએ તો ભાષા જ્ઞાન વધે છે. પછી આપણું જે શબ્દ ભંડોળ હોય છે, એ ખૂબ સારું બને છે. આપણી વિચાર શીખ શક્તિ વધે છે. અને વિદ્યાર્થીઓ માટે તો ખાસ પુસ્તકો બહુ ઉપયોગી છે. કેમ કે, એને એનાથી શું થાય? ધ્યાન, એકાગ્રતા અને સમજશક્તિ એવું બધુંઈ વધારવામાં મદદ કરે છે. અને પુસ્તકો હોય એ ના અહીં ઘણા અલગ-અલગ પ્રકાર ના હોય. જેમ કે નવલકથા વાંચવાની હોય, તો એમાં મજા આવે. વાર્તા હોય પછી આ બધા કોઈ જીવન ચરિત્રો હોય છે. પછી વૈજ્ઞાનિકો હોય છ છે એના પુસ્તકો હોય છે. ઇતિહાસ ના પુસ્તકો હોય. પછી પ્રેરણાત્મક પુસ્તકો હોય. અટલે દરેક પ્રકારનું પુસ્તક આપણને કાંઈક ને કાંઈક નવું શીખવે છે.
હા. અને આપણે જે પુસ્તકો વાંચીએ છીએ, એમાંથી આપણને ઘણું બધું નવા શબ્દો શીખવાના પણ મળે છે. જેમ કે વ્યાકરણમાં સુધારો થાય છે. આપણા બોલવાની તેમજ લખવાની ક્ષમતા વધે છે. વિદ્યાર્થી ર્થીઓ માટે તો વાંચવાની આદત ખૂબ જ અહ ઉપયોગી હોય-હોય છે. તો વિદ્યાર્થીઓ રોજ એક અહ એક ક પુસ્તક, કોઈ પણ પુસ્તકનું એક પેજ વાંચે તો એમનું પણ જ્ઞાન વધે છે. પુસ્તકોને લીધે આપણી એકાગ્રતા વધે છે. અને કેવું કે નિયમિત આપણે અહ વાંચીએ તો પછી આપણી લાંબા સમય સુધીની એક આદત બની જાય છે. જે ઘણી સારી છે. અને પુસ્તકો આપણે વાંચીએ તો એક એને થી આપણે કલ્પના કરી શકીએ છીએ. એ પાત્ર વિશે, એ સ્થળ વિશે, એ ઘટ ના વિશે. અને આજ અત્યારના જમાનામાં તો નાના બાળકોને આપણે અહ વાર્તાની બુક આપીએ તો પણ એ સારું જ છે એમના માટે.
હા. હવે તો જો પુસ્તકોમાં કેવું છે, કે નાના બાળકો હોય ને એને તો ચિત્ ત્ર સાથે આખી સ્ટોરી આપેલી હોય છે. તો જયારે એ બાળકો વાંચે અને એ બાજુમાંનું એનું એ ચિત્ર જોવે એટલે એને વધારે મજા આવે છ. કલરફુલ એવી બુક્સ હોય છે. અને આપણને પણ નવલકથા જો વાંચતા હોય તો આપણને એટલો એમાં ઇન્ટરેસ્ટ પડે ને, કે પછી એમ થાય કે આને મૂકવું જ નથી. એટલે આપણા અ બીજા કામ પણ એમ કે નથી કરવા એવું આપણને ક્યારેક થઈ જાય છે અ તો અ નવલકથા હોય છે ક પછી આપડે જે મહાપુરુષો બની ગયા છે. એના જીવન ચરિત્રો વિશે જો આપણે વાંચતા હોય તો એ લોકો એ શું સ્ટ્રગલ કરેલું છે. એ લોકો એ કેવી રીતે કેવી પરિસ્થિતિ માંથી બહાર આવી અને આપણા દેશ માટે શું કાર્ય કર્યા છે. એ બધી પણ આપણને માહિતી મળી શકે છે. અને એ એ સિવાય આપણે જોઈએ તો અ વિજ્ઞાન વેજ્ઞાન ના જે પુસ્તકો હોય તો એ એમાં આપણને જુદા જુદા પ્રયોગો છે એનું વિશે આપને જ્ઞાન મળી જાય. કે આપણે શું શું વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીએ. એના વિશે આપણને મળી જાય ઈતિહાસ વિશે જો આપણે વાંચીએ. તો આપણા જે ઈતિહાસમાં જે જે લોકો થઈ ગયા એના વિશે આપણને ખબર પડે. એ જ પેલાના જમાના ની આપણે સંસ્કૃતિ શું હતું તેમાં લોકો કેવી રીતે રેતા તા એ એની રેણી કેણી કેવી હતી એ લોકો કેવી રીતે ખેતી કર તા તા એ બધું આપણને એ પુસ્તકોમાંથી આપણને જાણવા મળે છે.
હા તમારી વાત સાચ છે હા દરેક વ્યક્તિને કેવું કે પોતપોતાની રી તેમ વાંચવાનું ગમતું હોય તો ઘણા વ્યક્તિને પુસ્તક વાંચવાનું જરા પણ ન ગમતા હોય. એ લોકો કેવું કે પુસ્તક વસાવાનું ચાલુ કરે પણ એ પછી આગળ જતા એમને કંટાળો આવે. તો એ પુસ્તક પણ એ લોકો વાંચવાની પૂર્ણ નથી કરતા ઘણા દિવસો જતા રહે છે એ પુસ્ત તક વાચવામાં તો મારા મતે કેવું કે બંને ફિલ્મો અને અ બુક રીડિંગનું પોતાનું અ એક અલગ અ ઉપયોગિતા છે. જેમ કે આપણે કેવું કે ઊંડું જ્ઞાન મેળવવું હોય. કે ભાષા સુધારવી હોય વિચારશક્તિ વધારવી હોય. એના માટે આપણે નવા નવા પુસ્તકો વાંચીએ તો એ અ કે નવા નવાં પુસ્તકો વાંચવાથી આ બધું આપણને અ ઉપયોગી થાય છે.
હા એટલે આમાં શું બંને આપણને મનોરંજન આપે છે ફિલ્મ મા છે એ ટૂકી હોય છે એટલે અ એનું થોડીક આમ ઓ ન ટૂંકમાં બધું હો આપણને દર વવામાં આવે છે અને પુસ્તકમાં બધી ઊંડાણ પૂર્વક હોય. અટલે એમાં આપણને ઊંડાણ થી જ્ઞાન મળે છે. અ જે આપણે ફિલ્મોમાં આપને એ બધું આપણે રજૂ નથી કરી શકતા એટલે બંનેનું ખૂબ મહ ત્વ છે તો આજે આ ટોપિક વિશે મને ખૂબ મજા આવી તો હવે બીજા ટોપિક ઉપર પછી આપણે પાછા મળીએ હા રાખો તો જય શ્રી કૃષ્ણ